કેમ છો?
બસ, મજામાં તમે કેમ છો?
બસ, હુંય મજામાં છું.
તમાર જોડે ઘડીક વાત થઇ શકે?
હા, હા બોલો ને.
હઅ, હઅ મને તઈક તમાર જોડ થોડીક વાત કરવાની હતી કે હમણાં આપડા જમાનામાં મોંઘવારી કેટલી બધી વધી રહી છે. તેથી તમને શું કેવા માંગો છો એના બદલ?
હઅ, હમણાં મોંઘવારી તો બધી જગ્યાએ આપે જોઈ તો બધી જગ્યાએ વધી રહી છે.
તો આપને એ રીતે જોવું જોઈએ કે કેટલું બધું ગમે ઈ વસ્તુ હોય બ તે મોંઘવારી વધી રહી છે.
હા, એ તો છે જ કે મોઘવારી તમને ખુબ જ વધી રહી છે જેથી બધા માણસો રીતે બધા કંટ્રોલ કરે અલગ-અલગ જેટલી જરૂરથી વસ્તુઓ હોય એટલી જ ખરીદે. એટલે જે ફાલતુની વસ્તુ જે ખરીદતા હોય જે ના ખરીદે તો ત્યારથી બઉ ખુબ જ ફરસ પડે અ ફરક પડે તેના લાઈફમાં.
હા, ઈ તો આપે છે હવે આપે જોવા જઈ તો સોનું, ચાંદી લઈ લઈ કે બીજી કોઈ વસ તું લઈ લઈ ખાણી-પીણી છે કે કપડા કે છે તો એનામાં કેટલું બધું આમ મોંઘુ-મોઘું થતું જાય છે બધું.
હા, ઈ તો છે જ કેમ અમણા ખાણી-પીણી ન છેલા છ-આઠ મહિનામાં જયારે યુદ્ધ થયું ત્યારથી ખાણી-પીણીમાં ખુબ જ વધી રહ્યો છે ભાવ. કેમ કે, ત્યાં ગેસના પ્રભાવ બઉ ખુબ જ વધી ગયા છે, ઇમ્પોર્ટ બધો બંધ છે. ઈતિમ અ ખાણી-પીણીમ ખુબ જ ભાવ વધી રહ્યો છે ને, ખાણી-પીણીની વસ્તુ એવી છે જે બધા જીવન અ માણસોન જીવનમાં દિન બધા બધાન જોઈએ આખા દિવસમાં એટલે એ ખુબ જ જરૂરી છે.
હા ઈ તો છે જ. કે ગમે એટલો ભાવ વધશે ને તો બી લોકો એને તે ખાણી-પીણીમાં ખર્ચો કરવા જ તૈયાર જ હોય છે, હંમેશા ખર્ચો કરે જ છે, લોકો નથી જોતા કે કેટલો ભાવ વધી ગયો છે કે નઈ અને જેમ કે મેં આગળ કીધું તમને કે સોનું, ચાંદી છે તેનું આ હમણાં મોદીજીએ આપને કીધું હતું કે વરસ જેટલું આપડે સોનું, ચાંદી ખરીદવાનું નથી તો બી લોકો હજી ખરીદે જ છે ને કેટલું બધું મોંઘુ-મોંઘુ થઈતું જાય છે બધું હવે તો.
હા, ઈ આપડી જનતા માનતી જ નથી કે કેમ કે પીએમ મોદી કીધું કે સોના ચાંદી આપડે એક વર્ષ સુધી આપડે ના લઈ તેથી કાંઈ પણ ફરક પડ્યો નથી આપડે માર્કેટમાં બધા જેટલું જોઈએ છે બધાને એટલું ખરીદી જ છે જેની કેપેસિટી નથી એટલ ખરી ખરીદવાની ચલો તે પણ એ ખરીદીે જ છે જેથી સોના ચાંદીમાં ભાવમાં પણ ખુબ જ ઉછાળ આવ્યો છે હમણા છેલ પાંચ વરષમાં પન
હા એટલે જ કેટલું બધું આ મોંઘું મોંઘું થતું જાય છે. હવે જોઈ લે કે જેને જરૂરિયાત હોય એ લોકોને તો ખરીદવું જ પડે છે હવે ઘરમાં કે લગ્ન કે હોય. તો આપણે સોનું ચાંદી ખરીદવું જ પડે છે આપડા પાસે ભલે ને આપડી પો ના હોય. તો બી આપડે ખરીદી કાયમ બી કરીને કરવી પડે છે.
હ એ તો છે જ કે તમને જોઈતો હ એટલ તો ખતેજ છે પણ માણસો ઘણા. આખા દીમાં બીજા આટલું આપ્યો છે સોનું લીધું છે. તેમની પોહચ નથી એવડી કે આટલો ખરીદી તો પણ આટલા ભાવમાં પણ ફોન કરનું પ્રસ કરે છે અને તેઓ પૈસા ના હો છતાં પણ બીજેથી રૂપિયાનો બંદોબસ્ત કરી અને તેઓ સોનુ ચાંદી લે છે.
હાા એ તો છે હવે તો બેંકો કેટલી બધી લોનોને આપે છે સોનું ચાંદી ખરીદવા માટે. અને જે લોકો પાસે નથી થઈ શકતું ને એ લોકોને બી ખરીદવું પડે છે. કે જેમ તમે કીધું આગળ કે લોકો એકબીજાની દેખા દેખી કરે છે કેમ કે હવે એક આપ્યું ને આપે ના આપી. સોનું તો આમ સારું બી નથી લાગતું. અને આપડી એમ કેવાય કે ઈજ્જત બી સારી નથી રહેતી.
એ જ છે કે આપડે સજમાં બધા એક બીજ જોઈએ છે પોતપત ન કોઈ જોતા નથી સમાજમાં એમ બધાનેમ કે જે આમે આટલું આપ્યું બાપને પણ આટલું આપવાનું વધેશે જે આગળ નથી આપતા સમાજમાં અલગ અલગ વાત થાય છે કે આ આટલુંની કેપેસિટી છે પણ પણ એ આપતા નથી એથી બધા શમાસરમી માં એ આપવું પડે છે એવી રીતે છે.
હા એ બી તમારી વાત તો બિલકુલ સાચી જ છે હવે તો આમ જોવા જઈ તો કેટલા બધા વ્યવહરોને વધી રહ્યા છે કે દીકરીને પણાવી તો આટલું સોનું આપવાનું કે એવું બધું પણ એ બાપ જે પેણાવે છે એને કેટલું બધું મોંઘ ઘવારી આવી ગઈ છે તે લોકો એને થોડીક તકલીફ બી પડે છે. જેમ કે કોઈ લગ્ન નો મંડપ લઈ લઈ કે આપે જમણ વાળ લઈ લઈ. તો બધામાં બહુ મોંઘવારી હવે આવી ગઈ છે.
હા એ છે જ ને હવે સમ લગ્ન કરવાનું કરવાય તો બધાને એક થી એક બધો ખુબ જ સારી રીતે કરે છે કેમ કે લગ્ન એક જ વખત થાય છે પોતાની દીકરા કે દીકરીનું એટલે બાપ એવું નથી ઈચ્છતો કેમને દીકરા કે દીકરી લગ્નને એમ એ નાની રીતે કરે જેટલો થાય. એટલું મોટી રીતે જ કરે છે રૂપિયા પણ બીજા દિવ ઉપાડીને પણ સારા લગ્ને છે હવે તો
હા કેમ કે હવે બાપ ને તો એવું હોય કે મારા છોકરા છોકરીની ખુશી જે મારી ખુશી છે. તો એ એને બિચારાને કેટલી તકલીફ પડે છે. તો ભી એ લોકો કરે જ છે કે ના નથી પાડતા કે નહી આવું નહી થઈ શકે કે નહી. કેમ કે એને બી થોડી. સમાજમાં શરમ કે આવે છે કે બીજા આટલું કરે છે ને આપે ના કરી તો સારું બી નથી લાગતું.
હ એના માટે ગ આવે હમણા ભાવ તો ખાલી સોના ચાંદી નો નહી. બલકી ગમે એ વસ્તુ તમે લઈ લો આજે ગમે માર્કેટમાં તમે ખરીદવા જાવ. તમે જે પેલા હજાર રૂપિયા તમે જે વસ્તુઓ લઈ શકતા હતા એ તમને હવે ડરેક તેરસો ચૌદસો રૂપિયા પડે છે એ તમારો બઉ બધો. ફરક આવી ગયો છે તેથી તમારી કમાણી પણ ખુબ ફરક પડે છે અને તમારા સેવિંગ્સ પણ ખુબ જ ઉડી જાય છે.
હા એ બી તમારી વાત સાચી છે કે ખાલી સોનું ચાંદી નહી. લેકન આ બધી વસ્તુ જે છે કે કપડા જોઈ લઈ તો કપડાં બી પેલા સસ્તા મળતા. હવે તો કોઈ મોટી મોટી બ્રાન્ડો જોઈ કે યુએસ પોલો હોય કે પછી બીજી ક કોઈ પૂમા છે કે કેટલા બધા મોંઘા મોઘા. કપડાં આવે છે હવે એક એક કપડું આપે પાંચ પાંચ હજાર નું લઈ તો બધા તો એ લોકો ના જ લઈ શકતા હોય ને તો કેટલી મોંઘવારી હવે આગળ વધી રહી છે.
એ તો છે જ કે જે હમણાં થી છ મહિના પહેલા જે પેન ડ્રાઈવ ને એ બધી એકસો અઠ્યાસી જીબી વાળી તમને જે એ હજાર રૂપિયા મળતી હતી આજ એના ડાયરેક્ટ બે હજાર રૂપિયા થઈ ગયા છે. છતાં પણ મળતી નથી એટલે તેમ ડબલ ભાવ થઈ ગયા છે પણ થતાં પણ તો એની શોર્ટેજ છે એટલે એ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એમનું માણસો ને જોઈતું હોય એ બધા લેવી જ પડે છે હરબરું ડબલ ભાવ આપીને લેવું પડે છે એવું છે.
હા એ તો છે કે મોંઘવારી વધી છે પણ જે આમ સેલિંગ છે તો હજી નથી વધ્યું કેમ કે લોકોને જરૂરિયાત હોય એ તો એ લોકો લેવાના જ છે એ તો છે જ બાકી તો આપે જોઈ લઈ કે મોબાઈલ છે જેમ કે આઈફોન ના જ હમણાં સમાચાર આવ્યા હતા. કે આઈફોન ના ભાવ બઉુ વધી ગયા છે ડબલ ભાવ થઈ ગયા છે. તો ભી ઘણા લોકો એ લોકો લઈ જશે આઈફોન.
હા એજ તો છે જ કે માણસોના શોખ ઊંચા ઊંચા થઈ ગયા છે કે તેઓ જે વસ્તુ તો દસ હજારમાં થઈ શકે છે મોબાઈલ જાણે કે દસ હજારમાં પણ એઈ જ કામ કરે છે છતાં પણ તેઓ એમાં પા સિત્તેર હજાર કે લાખ રૂપિયા નાખે છે એટલે એ તમને એ ખુબજ આ મોકો વધી ગયા છે અને ખુબ જ પૈસા ઉડાડે છે બધા
હા એ તો છે કે આપને દસ વીસ હજાર વાળો મોબાઈલ બી ઈજ કામ આવે છે. અને બીજો જે આપે લાખો ખર્ચા કરી છે મોબાઈલમાં. બી આપને ઈજ કામ આવે છે પણ હવે આજકાલના બાળકો એ લોકો સમજી નથી શકતા. પેલાના સમયમાં તો આપણા માતા પિતા જે. છે એ બટન વાળા મોબાઈલ આવતા પેલા નોકિયા ને એ. તો એ બી વાપરીને મોટા થઈ ગયા છે પણ આપણા બાળકોને તો હવે એવું છે કે નહી મને આના. પાસે આ મોબાઈલ છે તો એ મોબાઈલ જ જોઈએ છે.
હા તો બધા બાળકોને પોતપોતાના અલગ અલગ અ જીત કરે છે કે તને આટલ. હા જોઈએ છે લોકોને મા બાપ એમને લઈ આપે છે. તેઓ ના નહી નથી પાડી શકતા પોતાના છોકરાને એટલે પણ એક મોટી સમસ્યા છે આપડ દેશમાં
હા એ તો છે તમારી વાત એ તો સાચી છે બાકી તો આપે પેટ્રોલ ડીઝલ ના હમણાં કેટલા બધા ભાવ વધી ગયા હતા. તેથી ઘણા બધા લોકો એ તો પેટ્રોલ ડીઝલ વાળા ગાડીઓ હતા. એ બી વેચી કાઢ્યા છે અને બીજી જે ઇલેક્ટ્રિક બાઈકો આવે છે ઈ ખરીદ્યું હતું તેથી આપને સારું બી રે અને આપણ વાતાવરણ બી શુદધરે છે ઇલેક્ટ્રિક થી.
હા એ જ છે કેમને જે બે મહિના પેલા જે યુદ્ધ ના કારણે પ્રોલ્યુશનમાં જે. અ કમી આવી તી શોર્ટેજ આવી તી. એથી દસ થી બાર રૂપિયામાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ ભાવ વધી ગયા છે. એવું એક સમ ગમે એ એ ભાવ વધી ગયા છે મોંઘવારીમાં જ કવાય કેમ કે જે માણસોને જે પેટ્રોલ ડીઝલ જોઈતું હોય એટલું તો જોઈશે હમણા પણ પણ તને રૂપિયા વધારે આપવા પડશે. એ તમને ખુબ જ મોંઘું લાગે છે અને ખુબ જ તમારો પૈસા પણ ઉડે છે એના લીધે
હા એ તો તમારી વાત સાચી છે. હવે રોજિંદુ જરૂરી વસ્તુ હશે ગમે એટલી મોંઘી હશે. તો તે તો આપને ખરીદવી જ પડશે હવે રોજિંદામાં આપણે જોઈ શકીએ કે જે શાકભાજીને છે. તો એઈ શાકભાજી બી હવે ટમેટા જોઈ લઈ તો સોસ સો રૂપિયા કિલો થઈ ગયા છે તો એ તો હવે આપણા જીવનનું એક મુખ્ય જરૂરી વસ્તુ છે તો એ તો આપને લેવી જ પડશે
એ જ છે કે જે તમને જીવનમાં જરૂરી જે વસ્તુ છે એ તમને જોઈ ત જ જા એટલે તમનેે ના લેવી જ પડે છે દરરોજની આઈટમો એ તમને જોઈશે ને અને તમને પેલા જે ભાવ છે જૂના ભાવ એમાં તમને નથી મળતી હને તેમનો ભાવ તમને સીધા દોઢિયા થી ડબલ રૂપિયા આપવા પડે છે એટલે તમારે રૂપિયા તો વધારે જ ઉડે છે.
હા એ તો તમારી વાત એકદમ સાચી છે કે બધી વસ્તુમાં હવે આજકાલ જોવા જઈએ તો મોંઘવારી આવી ગઈ છે જ્યાંથી ડબલ ડબલ ભાવ થઈ ગયા છે મેન તો મોંઘવારીનું કારણ જ શું છે તમે જણાવી શકશો
મેન તો કારણ તો એજ છે કે બધા માણસો એ સેવિંગ્સને ઓછું મને છે. સેવિંગ્સલે કરે છે પણ તેઓ હવે લાઈફમાં એન્જોય કરવા માંગે છે એટલે જેમને તેમ રૂપિયા એ એમ વિચારતા નથી કે હવે આટલા કદાચ આપડે વાપરશું તો આપડે એટલું થશે તે જેટલું થાય એટલું અ વધારે જ વાપરે છે જેમ કે તેમના શોખ મોજ પૂરા કરવા હતું
હા એઈ છે ને અને બીજું એક મુખ્ય કારણ એ છે કે હવે તો કેટલામ યુદ્ધો ચાલી રહ્યા છે હમણાં બી ક્યાંક યુદ્ધ હતો ઈજરાયલમાં કે ક્યાં તો હવે યુદ્ધ બારે થતા હોય તો તેથી અહિયાં બી વસ્તુનું બહુ જ કમ કમી થઈ જાય છે તેથી મોંઘવારી બી વધી જાય છે.
એજ છે કે હવે ભારે ઇમ્પોર્ટ બધો બંધ થઇ જાય છે. જેથી અહિયાની જે વસ્તુ છે તે એ ખુબ જ બધાને જોઈત હોય એટલે ભાવ વધી જાય છે અને ખુબ જ શોર્ટેજ આવે છે. તેથી તેમનો ભાવો ખુબ જ વધી ગયો છે.
હા એ તો તમારી વાત બિલકુલ સાચી છે કે જે ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ જે વસ્તુઓ થતી હોય યુદ્ધ ના કારણે બંધ થઈ જાય છે. તો તેથી બધાને મુશ્કેલી આવે છે ને ભાવતાલમાં કે બધે મોંઘવારી કે જે થઈ રહી છે. એ તો હજી જ થવાની જ છે આપ જોવા જઈએ તો મોંઘવારી તો હજી આસમાન ને ભાવ બધી વસ્તુઓ ના છું. અઢસ્તે
હા એ તો છે જ કે હમણા જો ભારતના જે બધા બિઝનેસમેન છે જે એક્સપોર્ટ કરે છે. તેમના ઘણા બધ એક્સપોર્ટ બંધ થઈ ગયા છે તેથી તેમને એક્સપોર્ટમાં ખુબ જ ત્રણ આવે છેમ તેમનો માલ અહં રહ્યા નથીમને ઇન્ડિયામાં સલ કરવો પડે છે જેથી તમને ભાવમા ખુબ જ ઘટાડો આવે છે. એવું પણ એક ખુબ જ એક આવકનો ઘટાડો છે.
હા એ બી તમારી વાત સાચી છે અને બીજું તો કેવું કે આમ હવે તો કોઈ સમજી તો કઈ શકશે નહી મોંઘું હશે તો બી જે ખરીદવાનારા છે. એ તો ખરીદી કરશે જ.
હા તો હવે સમજી લો જે પૈસા વાળા છે તો એ જેને જોઈતું હોય એટલ રૂપિયા વાપરે જ છે અને જે એને પસંદ પડશે એ જ લેશે પણ જે મેન તો એ છે કે જે મિડલ મેન જે છે ઠીક ઠીક છે એમને ખુબ જ ત્રણ આવે છે તેમને જે જોઈતું હોય પણ એનો વધારે ભાવ આપીને લેવું પડે છે એવી રીતે
બાકી તો તમારા જોડે મને આ વિષય ઉપર વાત કરીને ખુબ મજા આવી ને ખુબ બધી જાણ કારી મળી કે ભાવતાલ ને કેટલું બધું વધી ગયું છે ને. સારું મ જાણવા મળ્યું
હા ઠીક છે આપડે પછી તો વ પછી વાત કરીશું
હા ઠીક છે.
હ